હલો. હાલો, હાય કેમ છે?
હા એમ મજામાં, તમે?
મને ભી મજા શું કરતી હતી?
કાઈ નહી જસ જમીને બેઠી.
અચ્છા જમી લીધું?
હો તમે?
ના બાકી જે, શું હતું જમવામાં?
આજે મેં તો ખીચડી હતી.
અચ્છા શું કરે છે બધા ઘરે?
બલા બસ જમીને બહારે બેઠા.
અચ્છા. આપણે ને આજે મેં એટલે ફોન કર્યો કેમ કે અને સ્કૂલ ની બધી મેમરીઝ આમ રીકોલ કરવીતી. એટલે કીધું કે ચાલ આજને ફોન કરી સ્કૂલ મેમરીઝ રીકલ કરી કોલેજ માં તો એટલી મજા નથી આવતી સ્કૂલ માં કેટલી મજા આવતી.
હા એ તો તમારી વાત સાચી, સ્કૂલ લાાઈફ એટલે બેસ્ટ છે ચાઇલ્ડહુડ થી સુધી એટલે આ મસ્ત લાઈફની સ્ટેજીસ કે મેચ્યોર થતા જ અહી એક ફ્રેન્ડ ભેગું બોન્ડ બને. એ તો બધું બઉજ મસ્ત હતું એ તો કોલેજમાં થતું જ નથી.
હા સ્કૂલ ના જે ગ્રુપ હતા એ સેમ ક્લાસ બધા ટ્વેલ્થ સુધી સેમ ભેગા ફ્રેન્ડ ઇચ બેન્ચિસ ને કેટલી મજા આવતી આમ ટીચર્સ બધા ઓળખે. અલગ અલગ તોફાન કરો કે કેટલી રેસ્ટ્રિકશન્સ હોય આમના કરા રૂલ્સ હોય. નહી હોય ને આપડે રૂલ્સ તોડીને બધું કરવું કેટલી મજા આવે. હા તો બ
યુનિફોર્મ બેસ્ટ પાર્ટ યુનિફોર્મ બુક્સમાં કવર લગાવવાના પ્રોપર બુક્સ હોવી જોઈએ પ્રોપર ટાઈમ ઉપર ચેક થાય ને ના કરો તો ભારે પનિશમેન્ટ મળે નહીં તો સ્પોર્ટ્સ ના લેક્ચર માટે તડપવું એ તો બધું બહ જ યાદ આવે
હા ટાઈમટેબલ હિસાબે બુક બેગમાં નાખવી અને ટાઈમટેબલ એમને બુક બેગમાં ના નાખીને ભૂલી ગયા બુક કરે એ લેક્ચર માં જો ટીચર વટે તો નેક્સ્ટ લેવલ
હા એજ નહી એક તો ટીચર નહી બટ ને અમુક ટાઈમે ટીચ મા બની જાય એ બી અલગ અમુક ટાઈમે ટીચર ફ્રેન્ડ બની જાય એ બી અલગ જયારે પેપર ડિસ્ટ્રીબ્યુટ થતા હોય ચેક થઈને માર્ક્સ ને ઈ ટાઈમ નો જે ફિયર હોય ને એકદમ ટોપ લેવલ નો હોય
હા એઈજ ને હા એઈજ ટેસ્ટ માર્ક્સ સાઈન કરવાનીને
હા ને અમુક ટાઈમે તો એવું બ એવું એવું પણ કે સાઈ માટે પેરેન્ટસ તો ફ્રેન્ડસ બનીને કરતા ને એમની વળી આપને કરવાની
હા એઈજ પેરેન્ટ્સને તો ખબર જ ના હોય ઘરે કે શું હાલ એવું કે નહી કે બધા આપડે જ પતાય આવતા સ્કૂલ માં ટીચર્સ ને ખબર ના પડે પોર્ટ કાર્ડમાં સાઈન કરવાવાની કેલેન્ડર માં લખી દે રોજ કે આ હોમવર્ક હ કે આ છુ્ટી હ પનિશમેન્ટ લખી દેતા
હા ઉપરથી એ ટાઈમ જયારે આપડે બધા ફ્રેન્ડસ ભેગા ભઈને ટિફિન શેર કરતા એકબીજાથી
હા બેસ્ટ મેમોરી ટિફિન શેર બ્રેક પડે એટલે બે એક તો બે ડબ્બા લઈ જવાના એક ચાલુ ક્લાસમાં ખાવાનો અને એક બ્રેકમાં બધા ફ્રેન્ડ રાઉન્ડ કરીને બેસે હમ
અને જયારે સ્કૂલ નો ફર્સ્ટ ડે હોય આપડે બચપનમાં જ જયારે ફર્સ્ટ ડે નો પગ રાખ્યો સ્કૂલમાં ત્યારે રડવો આવે ને જયારે આપણે સ્કૂલ મૂકવાનો ટાઈમ આવે ત્યારે રડવું આવે ને જેના વચ્ચેનોો ટાઈમ એ તો અનફર્ગેટેબલ છે.
છોકરા એકદમ બેસ્ટ યારી તો એ આપણેે ક્ષણ ભૂલી જ ના શકીએ બધા ન આમ ટિફિનમાં બી એમ કે આ ટિફિન ચેક કરતા ટીચર કે આ
હા એજ ને
બરાબર છે કે નહી ને મમ્મી ને કેવું કે આ બનાવી દો તે બનાવી દો ફ્રેન્ડ કોઈ બીજા ના ઘરનું ખાઉ પોતાનું ના ખાવાનું સર્કલ કરીને બેસવાનું એ બધું કેટલું બધું યાદ આવે છે હવે
હા ને ઉપરથી સ્કૂલ ની ટ્રીપ એને કેમ ભૂલી શકાય
હા આપે કાશ્મીર વાળી ટ્રીપ કેટલી મે મોમ્બોરેબલ હતી કેટલું યાદગાર હતું બધા ફ્રેન્ડ એમાંભી આપડુ ગ્રુપ કેટલો હાઈલાઈટ બધા ટીચરના નજરમાં આપણેે જેટલા તોફાન કર તો આપડે બાપરે
હા, એજ ને હમણાં એ બધા ફોટોસ જોય તે એમ થાય શું દિવસ હતા મને પાછું જવું મને કોલેજમાં નથી રહેવું.
હા, કોલેજમાં તો બધા કેટલામ સ્વાર્થી છે આમ બધા પોતાનુંજ વિચારે ને આમ ગે રૂલ્સ એ રૂલ્સ નથી તો મજા ભી ના આવે આમ રૂલ્સ તોક કોસ સ્કૂલમાં કેમ રૂલ્સ્ બ્રેક કરતા બુક ભૂલી ગયા હોય કે બુક નોટ્સ બનાવાની ને ફ્રેન્ડમાથી નોટસ લખ ભોવાની બુક ચેકિંગ હોય ત્યારે બુક ભૂલી જાય તો અલગ વટ મલે
હા એ પણ ટીચરની બીક ટેસ્ટ હો તો બીક ટેક્સ બુક ઘરે ભૂલી ગયા હોય તો બીક હોમવર્ક ના થિયુ હોય તો બીક એક રૂલ્સ ને રેગ્યુલેશન પ્રોપર આ કોલેજમાં કઈ કાઈ જ નથી કાઈ જ ના ના ટીચરની બીક ના હોઈ ટિફિન લઈ આવે ના કોઈની બુક્સ પૂરી હોય નામ્ ટીચર્સ સર-સરખી રીતે સમ જાવે આ સ્ટુડન્ટને જે મજા આવે ઘરે પણ એક આમ કોલેજ લાઈફ તોયે મજા જ નથી આવ તી જે સ્કૂલ લાઈફ હતી બેસ્ટ
હ ઈજ કોલેજમાં ફોન જેવો તોય કાંઈ ફરક નાપડે આવી ને જવાનું અટેન્ડેન્સ એ ફ્રેન્ડસ કરી દે તો તો ઈ ભી ચાલે.
હા આ.
યુનિફોર્મ ચેક કર માસ્ક પી ટી કરાવા ટાઈમે કોઈકને તો ચક્કર આવે આવે ને આવે જ જે માસ પી ટી કે બોટ હ એલે તો એક વાર ગમે ની એક તો ને કરવા કરવાનું ચાલુ કરે એટલે હસી જ આવે એમ હાઉસ વાઈઝ ઉભા રહીને મા માસ પી ટી કરવાનું એમ એક આપડે હાઇટ્સ નાની તો આપના આગ તો ઉભું રહેવું પડે એટલી શરમ આવે ને મેં પછી બધું ચેક કરે એમાંયને નીલ્સ કટ ના કર્યા હોય તો તો ત્યાં ઉભી ઉભીને નેઇલ્સ કટ કરવાના વોશરૂમમાં જઈને બધું ઈ ચેક કરે કે આપડે હેર્સ વેર્સ બરાબર આપડે ચેક કરીને જઉં પઢે નહી તો આપડે પનિશમેન્ટ મળતી.
હા, ને ઓલું બુલેટિન બોર્ડનું ટાઈમિંગ આપડે કેમ ભૂલી શક તી એ ટાઈમ તો બેસ્ટ હતું એક માસ્સ પી ટી હોય ને બુલેટિંગ બોર્ડ માટે ભાગી જવાનું.
હા, ઈજ એમાં ભી આપડે જો એ કેપ્ટનજ ક્લાસ ક્લાસ જઈને બધાને કેવાનું એમજ આપડો લેક્ચર નીકળી જતા. એમાં આપડે હાયર લેક સે કેન્દ્રિમાં હોય તો ટીચર્સની મિટિંગમાં નાનકડા છોકરાઓના ક્લાસમાં જઈને મા અહ માઈન્ડ કરવાનું હોય કેટલું મજા આવ ત્યા એમ થાય કે આપડે જ ટીચર રહી ને આપડે કેવું એના ઉપર અમને હુકુ મલાવતા
હા, તો ટીચર્સ ડે ના તો એજ હતું ને પૂરો દિવસ સ્ટુડન્ટનો હતો.
હવે તો કોલેજમાં ડેઈઝ હોય ખાલી ઈ ડેઝ બનાવવાના હોય એમાં ખાલી ફોટોસ પાડે કાઈ બીજું હોયજ ની.
હા, એજ ને. પણ એ ફોટોસ તો સ્કૂલ લાઈફ ના હતા યુનિફોર્મ પ્રોપર.
છુપાઈ છુપાઈને છુપાઈ છુપાઈને ફોટોસ પાડવાને
હુ છે?
હા છુપાઈ છુપાઈ ફોટોસ પાડવા ફોન અલાઉડ ના હોય તો છુપાઈ ફોન લઈ આવો, વોશરૂમ યુઝ કરવો. બઉ જ બધા લાસ્ટ મેચમાં બેસીને યુઝ કરવો.
હા એજ ને એક નવા નવા ફ્રેન્ડસ બનાવવાના. એમાં એ ભળી જાય તો હજી કોક નવું આવે તો એને એડ કરવાનું. કોલેજમાં તો કોઈ કને બોલાવી જ નહી આવે પોતનો ફોન જો લેકચર ચાલ કે હાલે જાય.
એજ બે જણા હોય તો એ બે એકબીજાને જ બોલાવે બીજાને કોઈ બોલાવે જ નહી.
હા એજ ને.
હા સ્કૂલમાં તો કેવું મજા આવતીમ યુનિફોર્મ પ્રોપર જોઈએને હવે તો, હવે તો આપણે ત્યારે હતા તેમ કોલેજમાં જવું હોય ફ્રી કપડાં પહેરવાય કોલેજ લાઈફ એન્જોય કરવી પડ કાઈ એન્જોય કરવા જેવી નથી કોલેજ લાઈફ બધા બુક પૂરી હોય કે ના હોય ક્લાસ માં ધ્યાન દો કે ના દો કેને કેનાયથી મતલબ નથી.
અને જયારે સ્કૂલ નો એન્યુઅલ ફંક્શન આવે ત્યાંને એક્સાઇટમેન્ટ. કોણ આગળ ઉભું રહેશે, કોણ પાછળ ઉભું રહેશે એમ ટીચર્સ ના ફેવરેટ સ્ટુડન્ટ યુનિફોર્મ એના બી કોસ્ટ્યુમ, ડાન્સ, સોંગ, પાર્ટનર એ તો બધું બધું એક્સાઈટેડ હોય.
ઈજ ને એમાં ભી રોજ પ્રે પ્રેક્ટિસ કરવા જવાનું એટલે કેટલું સારું લેક્ચર્સ મિસ કરીને પ્રેક્ટ પ્રેક્ટિસ કરવા નીકળી જવાનું એટલી મજા આવે પ્રેક્ટિસમાં ભલે ને તમે પ્રેક્ટિસ કરો કે મસ્તી કરો.
પ્રેક્ટિસ તો ખાલીઇ નામનું હતું બાગે તો મસ્તી જ થતી અને ટ્વેલ્થ નું કે લેવથ એન્યુઅલ ફંક્શન એ ટીચર સોંપી જ દે તમને જે કરવું હોય એ.
હા એમાં ફંક્શન માં ફોન અલાવ હા, એનુંઅલ ફંશનમાં ફોન અલાઉડ ફોન અલાઉડ કરે એટલે મજા આવે.
હા. ને ઉપરથી એ ટાઈમે તો ટીચર હાલે જાય ને આપણો જ ખાલી ગ્રુપ હોય તો કેટલી મજા આવે.
હા, એકદમ ફ્રી આખું ઓલમાં મસ્તી કરવાની એમાંય બોડસ હતી. તયે વાંચવાનું કેતા વાંચવાનું ગી કા એ આપણે મસ્તી જ યાદ આવ વાંચણ તો કઈ આપને ઉકલે જ નહી મસ્તી જ કરતા આખો દિવસ બહુ જ ટાઈમે હતો.
અને ક્યારેક સ્કૂલ એક એક દિવસ માટે ટ્રીપમાં લઈ જતા હોય ને કોક ના કેતુ તેને મનાવાનું કે ભાઈ તું હાલ હાલ પ્લીઝ હાલ.
ને કોઈ ના પાડે તો ઈ ના જાય તો આપડે એમ કે કે ના હું પણ નઈ જઉં ને એ બી બધું બે
હમ્મ, ઈજ ને. ઈ બધી મેમરીઝ હવે યાદ કરી તો આખી પાણી આવી જાય હમણાંના ઈ ડે બહુ જમ યાદગાર હતા.
હા હું બે દિવસ પેલા જ મારી મમ્મી ને ગેતી હતી હીધું મને સ્કૂલ લાઈફમાં પાછું જોવું છે, મને આ કોલેજમાં મજા નથી આવતી.
હા.
એમાં બી સ્કૂલ ની જ હોસ્ટેલ હોય, તો બી મજા આવે.
કેટલી મજા આવે, આમ આખો દિવસ ઈ જ ફ્રેન્ડસ જોડે ભણવાઈ જ ફ્રેન્ડ્સ જોડે રેવાનું, ઈજ ફ્રેન્ડસ જોડે કેટલી મજા આવે.
હા, એજ ને
હા, હવે એમ યાદ આવે છે એ પલ એમ થાય કે પાછા નાના થઈ ને, બધું એ પછી પાછું જીવી
મને કોઈક એમ કે ને પાછી તું સ્કૂલ લાઈફમાં જા ને ત્યાં જ રેતી હોય, તો બી હું રાજી છુ મને
હા, મને બી મોટું નહોતું થવું આ તો પેલા જ ખાલી સારું લાગતું જોવામાં કોલેજ લાઈફ સારી એ પણ હવે નથી.
હા, એજ ને, એજ સ્કૂલ લાઈફ સારી જો અમારી બેનને બી એમ જ કેતી સ્કૂલ લાઈફ માં જેટલી મજા આવશે એટલી કોલેજમાં તો નહી જ આવે.
હા, ઠીક હે ચલ હવે રાખો આપડી વાતો બંધ જ નહી થાય સ્કૂલ ઉપર ચર્ચા તો
ઓકે, ઓકે.
ઠીક હે ચલ બાય.
બાય, હલો-હલો કોઈ